હા બોલ ભાઈ
કેમ છો?
મજામાં
રેડી
બધું રેડી
તબિયત બીજી કેવી છે?
તબિયત બીજી બધું રેડી?
હા તો તમારે ખેતર છે તમે શું શું વાવેલું છે તમારા ખેતરમાં?
તો અત્યારે તો કઈ નઈ વાવેલું પેલા વાય્યું તું આપડે શાકભાજી વાય તી ગવાર, ચોળી, ભીંડા ને.
કેટલા વિઘા છે ખેતર
બોવ બધૂ
હે.
ગવાર, ચોળી, ભીંડા, મરચા આવું બધું વાયુતું
હ હ અને બીજું કઈ મગફળી બીજી નહી વાવતા?
મગફળી આવામાં ચેવુ ખબર મગફળીમાં હવે નુકસાન આવે. હવ મગફળીનો ખર્ચો વધી જાય
હા.
હાને દવાઓ વવાઓ છાંટવી પડે અને કોઈ મળે નહી. વરસાદ આવી જાય તો બધું બગાડી જાય એટલે
સાાચી વાત.
ઉનાળામ ચોળી વાઈ હતી શાકભાજી નું કર્યું. અને આવી ચોમાસું આવે એટલે વાવાન વિચાર એવો હે હલો.
હા, બોલો બોલો.
હા વાવાનું વિચાર એવો હે કે બાજરી વાવીદો એટલે બટાકાને સીઝન આવ તા તો બાજરી લઈ ઓ
અ કેટલા ઉયગા હે ખેતર તમાર
અ ગણોને ત્રણ ત્રણ ચાર વિઘા હશે.
હા બરાબર અમારે પણ વીશ વિ ઘા હે અમારે દેખો પાંચ વિઘામાં મગફળી વાવીએ અને બે વિઘા તો ઠોરા માટે હોય જે તબીલો વગેરે વગેરે અંદર હોય અને ઘાસચાર વાવીએ ત્રણ વિઘામાં
હા
અને બે વિઘામાં બધી દર સાલ શાકભાજી વાવીએ અમે અને દવા તણો બધો ખર્ચો પણ થાતો હોય છે અને અમારે ત્રણ ટ્રેક્ટર છે તે બધી જમીન ખેડવા માટે અને ભાગીદાર રાખેલા છે બે, બે ભાગીદાર રાખ લા છે દસ દસ વિઘા અને એ બે જણા દર સાલ મન બધું કે તારે કે આ શું શું કરવું પડે તમારે વધારે પાક મેળવવા માટે એવી રીતે મારે આસિસ્ટન્ટ રાખેલા છે બે
હા તો અત્યાર માં તમે શું કરો છો?
અત્યાર માં હું આઈટી કરું છું આઈટી પાટણ માં કોમ્પ્યુટર ઉપર કોર્સ આવે તે કરું છું તા એ બધુ હેકિંગ નું આવે તે માં
તે તમારે કઈ ફિલ્ડમાં જાવાનું વિચાર છે?
અમારે હાલ તો આઈટી કરીને હું પોતાનો કોમ્પ્યુટર અ પી સી બીજું વસાવી ને હેકિંગ બીજું કરીશ એપ બીજી બણાવીશ નવી નવી એપો બણાવતો રહીશ એટલે ઈ
કીંગ કરશો કે
ના એથી હા એથીકલ આઈથિક જેમકે પોતાની ઇન્કમ મેળવી જવાય એમ ઘર બેઠે આવી આ ઇનકમ સારી રે શું કેવુ તમારું?
હારું એમ તો સારું જ કેવાય હવે કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટર માં બધું આવી ગયું એટલે હારુ કેવાય આમ તો પણ એ યાદ છે કોમ્પ્યુટર માં એક હારા એ એપ્લ એપ્લિકેશન બીજા માટે તો હવે એઆઈ આવી ગયું હે ને તમાર ધંધો તો ખતરામાં હેને
ના એ તો અમારે જે પેલી એવી એઆઈ વાળી એપુ નય બણવાની જે મહત્વની જે ઇમ્પોર્ટેડ હોય એપો
આમતો જેમીની એઆઈ આવ્યું એનું નવું વર્જન આવ્યું હે પછી ક્લોડ નું નવું વર્જન આયુ એમાં મા એન્થ્રોપિક વાળું એમાં તો આપણે ખુદ ની એપ પણ બનાઈ હકો ને
હ એ તમારી વાત સાચી પણ અમારે જે અલગ જે અમારે પોતા દ્વારા ચાલતી હોય ને એવી એપો બણાવાની છે જેમકે લોકો કમાઈ શકે તેના દ્વારા અને સારી ઇન્કમ પણ મેળવી શકે. તેવી એપ તો કોઈ એઆઈ બણાવતું નથી
પહી ગૂગલ ઉપર આપલો એપ મૂકવાના છો કે, પ્લે સ્ટોર માં
હા, પ્લેસ્ટોરમાં
હા
પ્લેસ્ટોર માં મૂકીશું અને તમને પણ કહીશું. જ્યારે ભણાવશું ત્યારે અને તબિયત બીજી રેડી
રેડી તબિયત પોણી બધું
હા, એમ
હમ
મારે હમણાં થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, શરદી-તાવ થઈ ગયું છે. એ હું બહારનું હમણા ખાવાનું ચાલુ થઇ ગયું હતું, ને તે માટે કરીને શરદી-તાવ
વગેરે-વગેરે, થઈ ગયું અને વચમાં વરસાદ પડ્યો અને મે જે તે ઠંડુ પીણાં જે પીધું થી મને શરદી-તાવ થઈ ગયો.
એમાં જંક ફૂડ ખાાવ ને એનાથી થાય.
હા, તમારે શું કેવું જંક ફૂડ ખાવું જોઈએ કે નહી ખાવું જોઈએ?
જંક ફૂડ આમ તો હવે આપડે આયા હોવ, જીવનમાં એટલે બધું આમ ટેસ્ટ કરવું જોઈએ, એમ જંક થોડું ખાવું જોઈએ, પણ એક લિમિટમાં ખાવું જોઈએ. ઓમાં અઠવાડિયા મ ખો ચાલે અઠવાડિયે તન-ચાર ડાડે ખોવ ચાલે, ઓમ આપડે ને ઓમ સંતોષ થાય ને જીવને, એટલે કે આપડે બધું એ-એ ના ખવાય, નવું-નવું ટ્રાય કરતા રેવું પડે
હા
એ તમારી વાત સાચી જેમ કે પકોડી તો બિલકુલ ખવાય નહી. કેમ કે, જે વાહનો બીજા ચાલતા હોય. વાહનો બીજા ચાલતા હોય ને જે તેનાથી તે ધૂળ બીજી ઉડીને પકોડી ના પાણી અથવા
હા, એટલે એમાં શું હોય ખબર ખુલ્લું ખુલ્લું, ખુલ્લી રાખેલી વસ્તુ હોય ને એ ના ખવાય આપણે એ ખુલ્લું પેકિંગ હોય, આપડે બધું ઈ બધું ખવાય.
હા, એ વાત સાચી
અને બીજું શું ક આપડે પેકેટ ઉપર જોઈને ખાવું પડે, એક્સપાયર થયેલ ના ખાવુ એ બધું ધ્યાન રાખવું પડે.
હાલ તો, એક્સપાયડ પણ વસ્તુ ભરી દે છે, લોકો ખાઈ જાય.
હા, પાછું એ-એ નયું મશીન આવ્યું ને એક્સપાયર થયેલી તારીખ ને પાછી અ કાઢી ને પાછી નવી નાખી દે
હમણાં ખુબ જ ફ્રોડ થાય છે.
હા, ખુબ જ ફ્રોડ થાય, ફોન બાબતે ફોન આપણેે જુના ફોન લઈ જઈને, એ કોક આવે ને બાઈક વાળા બીજા બધા વેચવા બેસો-પોનસો રૂપિયામાં આપણા પાહે થી ફોન લઈ જાય ને, આઈપી એડ્રેસ મેળવી અને એ બીજા દ ફ્રોડ કરે અને ઘણા પેલા સીમ સ્વેપ કરે એ બધું ઘણું કરે એટલે ફ્રોડના કેસો બો વધી ગયા હે
ઓવે
અ તમે વૃક્ષારોપણમાં તમે તમને રુચિ છે?
હોવે અમે પણ હા અમે ચોમાસામાં લીમડાના જામફરના આંબાના ત્યાં વગેરે વગેરે ચાળો ખેતરમાં પણ ઘરે પણ વાવયા અને અલગ અલગ જગ્યાએ જઈને વવરાયા લોકો સાથે રહીને.
અમે પણ વાયા હૈ, જોમફળ વાયા હૈ, લેબુ વાયા હૈ લેબડા વાયા હૈ, પછી આંબલી વાય હૈ, બદામ વાય
હા.
આમ વૃક્ષ વાવું જોઈએ. અમુક હોય વૃક્ષ નથી વાવતા તેમને ખબર નથી એજ ના જમાનાને જીવે હે
હા.
એ આપડે વૃક્ષો વાવો તો આપણને વરસાદ વરસાદ આવે ઓમ ઠંડુ રે વાતાવરણ બઉ આમણે પોલ્યુશન વધી ગયું હે હા
બોલો બો
પોલ્યુશન વધી ગયું હે કચરો આપણે આપણી ડસ્ટબીનમાં નાખવું જોઈએ કા તો કચરા ન ની કાલ કરવો જોઈએ આપણે ઘેર બાળી દેવું જોઈએ કચરો ના કરવો પછી આ નવી નવી ફેક્ટરીઓ ખુલે એઆઈ માટે પોણી વેસ્ટ જાય કરોડો લીટર એઆઈ એઆઈ ને ચલાવવા માટે ચીપિયુ ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ થાય એટલે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. અને પોણી હવે ખારું ઘણું હે પણ પોણી છે, ઘણું પણ ખારું હે એટલે મેઠું કોણી ઓછું એ ઓછી માત્રામાં હે એટલે આપણેે એનો બચાવ કરવો જોઈએ.
હ હ બચાવ કરવો જોઈએ તમારી વાત સાચી હા હું વૃક્ષો બીજા વાવા જોએ ત્યાંથી આપડને સારી સ્વાસ્થ રહે અને સારો પવન પણ મળે જેથી આપણું શરીર બીમાર બીમાર ના થાય અને જેમકે વરસાદ તેની રીતે આવે ચોમાસામાં આવે ને બીજી બીજી ઋતો પણ ના આવે
હા એટલે હવે આ બે પાંચ વર્ષમાં બઉ એવું થયું હે અ ઉનાળે ને ઉનાળે દર ઉનાળે ગરમી વધતી જાય છે, ને બીજું વૃક્ષારોપણ નથી થાતું અને ગ્લોબલ વોર્મિંગ થાય છે, એના વ જે ગરમી વધારે પડે ને એ આપણા ભારતમાં વધારે પડે બીજા દેશો આમ ઠંડા હે હા ભારતમાં બધા સ્વચ્તા નહીં જાળવતા બધા સરકારો બધી કરપડ હે એના લીધે બધું થાય હે અને ખેતીમાં આપડે બધા યુરિયા વગેરે વગે ખાતર વાપરવા માંડ્યા છાણીયુ ખાતર વાપરતા નથી. યુરિયા વાપરે એનાથી આ અળસિયા મરી જાય ને અળસિયા આપણી જે જમીનને આપડી ઓમ પોચી રાખે એને આ અળસિયા બધા મરી જાય એટલે એના લીધે આપડે જમીને હારી નહી થતી એને પાક સારો નથી થાતો
હા બોલો બોલો ઘડીક વાર બોલો
તે પાકમાં પાકમાં બધા જીવડા પડી જાય, હારુ ક્યાં તમે ક્યાં જાવ? હલો હલો હલો અવાજ આવે છે મારો? હલો હલો મારો અવાજ આવે છે તમને?
હા હા બોલો
તમે ક્યાં જતા રયા છો?
હે
અવાજ નથી આવતો મારો?
હા આવે આવે બોલો કેવું બધું રેડી? અ ખુબ જ ફ્રોડ થઈ રહ્યો આ ખાતર પણ પેલું વાપરતા નથી યુરિયા બરાબર
હા ડીએપી ની એ બધું વાપરે નકામો નકામો ખાતર વાપરે ને નકામી દવા નાક નાક કરે એ પહિ આપડે બધું ખેતર બગડી જાય બીજું આપડે વૃક્ષારોપણ કરવું પડે પછી આપડે બ બધાને કેવું જોઈએ કે વૃક્ષારોપણ કરો. કચરો કચરા કચરાપેટીમાં નાખો. કચરાનો નિકાલ કરો. હા આપણે સ્વચ્છતા જાળવી જરૂરી હે
હા બરાબર
આપડે બધાન જેવું વિચાર રાખશો તો આપણે શું કઈ કરી નહી શકવાના જિંદગીમાં
હા એ હાચી વાત તમારી આપણે પોતાની મહેનત જાત જાતે કરવી જોઈએ કેમ કે બીજા ઉપર નિર્ધારિત ના રહેવું જોઈએ, આપણે પોતાનું કામ પોતે જ કરવું જોઈએ જેમ કે ઘેર આગળ કચરો પડ્યો હોય તો સાફ કરી લેવો જોઈએ જેમ કે ક્યાંક પાણી નો બગાડ થાતો હોય તો રોકવો જોઈએ કે આપણે આગળ કામ આવવાનું છે આપડને ન કરે આગળ વધુ મોંઘવારી વધી રહી છે એથી આ દુનિયા ખૂબ પેલી થઈ રહી છે, ધીમે ધીમે હલો.
હલો.
હા બોલો
હા બોલો બોલો
હા દેખો જેમ કે દુનિયા પેલી આ એકદમ પેલી થઈ રહી છે જે લોકો પેલા બગડી ગયા છે.
હા.
કઈક આ એકબીજા ઉપર ખુબ જ ગુસ્સે થાય છે જેમ કે એકબીજા
એક જ આવી હે
હા એકબીજાની પીડા સમજતા નથી અને હવે તો બધું ડેવલોપ થઈ રહ્યું છે, હળવે હળવે અને બધી રીતે ફ્રોડ થવા મળે તે ખૂબ જ હમણાં કેટલાના ખૂન થાય છે. કેટલાક પેપર લીક થાય છે, કેવું કેવું થાય છે, બધું
હા.